તો.
હલો.
હલો મિત્ર, શું કરી રહ્યા છો?
પાહી ની જસ્ટ આનામ જમીન અત્યારે જમીને બેઠેલ.
હવાનું થઇ ગયું.
હા, અત્યારે જ જમી બેઠો છું.
તો તમે કેમ છો? હવે હવે.
આમ તો સારો જ છ મજામાં.
હા, તમે ભણવામાં શું કરી રહ્યા છો?
હું ભણવામાં તો બી. કોમ કરી રહ્યો છો.
તમારા મિત્રો છે.
હા મારા મિત્ર છે.
હા હા તો હવે તમે ક્યાં છો?
અરે હું તો હોસ્ટેલમાં છું.
હા હા.
તો તમે હવે કોલેજ કરી રહ્યા છો એમને.
હ તમે કોણ કોલેજ કરતા જ હશો.
હા હા હા. તો મિત્રો તમે હવે ફ્રી છો?
હા અત્યારે હું તો ફ્રી જ છું.
હા હા તો તમે તમારો થોડો સમય મને આપશો.
હા.
તો આજે આપણે મિત્ર ગાડીનું મહત્વ એના વિશે થોડું જોશો તો તમે તમારો સાથ મને આપશો?
હા.
હા હા તો આધુનિક યુગમાં ગાડી આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની બની ગઈ છે. એક સમય એવો હતો જ્યારે લોકો પગપાળા બળદગાળા અથવા ઘોડાગાડી દ્વારા મુસાફરી કરતા હતા. આજે કાર બસ ટ્રક ટ્રેન બાઈક અને અન્ય વાહનોના કારણે મુસાફરી મુસાફરી ખુબ જ સરળ ઝડપી અને આરામદાયક બની ગઈ છે તેથી ઘણા લોકો કોઈ પણ જગ્યાએ પોતાનું વાહન લઈને જ જતા હોય છે. અને ગાડી એટલે એક એવું વાહન જે માણસો અથવા માલ સામાનને એક સ્થળેથી બીજા સ્થળે ઝડપ તેને સુરક્ષિત રીતે પહોંચાડે છે ગાડીઓ વિવિધ એ ગાડીઓ વિવિધ પ્રકારની હોય છે જેમ કે કાર બસ ટ્રક ટેક્સી ઓટો રિક્ષા ટ્રેક્ટર અને એમ વગેરે ઘણા બધા પ્રકારો છે. તો આપણે ગાડીનું મહત્વ છે એના વિશે થોડું હવે જઈએ. જે આપણને ગાડી એટલે કે જે આપણને સમયની બચત કરે છે. ગાડીને કારણે લાંબા અંતરની મુસાફરી ખુબ જ ઓછા સમયમાં થઈ શકે છે. આજે લોકો પોતાના કામ પર શાળામાં કે કોલેજમાં સમયસર પહોંચી શકે છે.
ગાડીમાં વરસાદ ગરમી કે ઠંડીમાં પણ આરામથી મુસાફરી કરી શકાય છે. વૃદ્ધો ભાવકો અને બીમાર લોકો માટે ગાડી ખૂબ જ ઉપયોગી છે. વેપાર ના હિસાબે આપણે જોઈએ તો મિત્રો. ટૂકો અને અન્ય વાહનો દ્વારા માલ એક શહેરથી બીજા શહેરમાં પહોંચાડવામાં આવે છે આ. અને ઉદ્યોગ ના વિકાસ મોટું યોગદાન આપે છે. ટ્રેક્ટર અને અન્ય કૃષિ વાહનો ખેડૂતોને ખેતીનું કામ. સરળ અને ઝડપી કરવાવામાં મદદરૂપ બને છે. તો તમે હવે મને તમારા હિસાબે થોડું કહશો?
આપણે એમ જોવા જઈએ તો, આધુનિકમાં યુગ માં ગાડીઓ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે આપણા ખૂબ નાના હતા, ત્યારે ગાડીઓ આપણા જ ખૂબ જ મર્યાદિત પ્રમાણ માં જોવા મળતી હતી ત્યારે. સાધનો ઉપયોગ થતો. જ્યારે અત્યારે જોવા જઈએ તો શિક્ષા છે, પછી મુઘલ સાહિત્ય. બસ. ચિત્ર તો. વા પરિવહન પરિવહન ના સાધનો છે. જે ખૂબ ઝડપી પરિવર્તન કરે છે. એના કારણે આપણે સમયની બચત કરી શકીએ છીએ. તો. આધુનિક યુગમાં ટેકનોલોજી નો વધારે વપરાશ થાય. આપણને સારી એવી સુવિધાઓ પ્રાપ્ત થઈ ગઈ છે. તેના કારણે આપણે ઝડપી મુસાફરી કરી શકીએ છીએ, અને આપનો સમય બચાવી શકીએ છીએ. તો આ એક ટેકનોલોજીની આપણા માટે બહુ મોટી વાત કેહેવાય કે, આપણને આવી સુવિધા મળી રહી છે. પરંતુ તેના ઘણા નુકસાનો પણ છે. આપણે ન્યૂઝમાં જોએ છે, ગાડીઓની ટક્કર પછી અકસ્માત વગે મૃત્યુ પણ પામે છે. જેના કારણે તેઓ પોતાનું જીવ ગુમાવે છે. તો આ એક ગેર બાબત છે, પણ છે. અને. હા, એક સારી બાબત પણ છે. જો પહેલાના સમયમાં આપણે જોઈએ છેએ. લોકો બીમાર કઈ પડે, તો દવાખાવા માટે જવા માટે. પૂરતા સમયમાં. વાહનો ન મળતા હતા, જેના કારણે લોકો વધારે પ્રમાણમાં મૃત્યુ મ હતા, જ્યારે અત્યારના સમયમાં આપણે ખાલી એક કોલ ખરું, ટાકણા ઘરે પહોંચી જાય છે, થોડાક જ સમયમાં અને તે પોતાની સારવાર આપવાની ચાલુ કરી દે છે, જેથી માણસો પણ બચી જાય છે, અને ને વધુ ઝડપી આપણને સારવાર મળી રહે છે. વાહનો નો વપરાશ આપણા માટે ખુબ મહત્વની વાત છે. કે આપણે ઝડપી રીતે કોઈ પણ જગ્યાએ પહોંચી શકે છે ઇમરજન્સી માં એટલે એ સારી બાબત છે પરંતુ આપણે જોય જ છે આજના સમયમાં ખુબ મોટા પ્રમાણમાં વાહનો જોવા મળે છે. તે રોજે ચાલે છે તો તેના કારણે પેટ્રોલ પણ તેટ તેટલો જ બગડે છે જેના કારણે વધારે પેટ્રોલ મેળવવાની પ્રક્રિયાથી આપણે જોય જ છીએ કે પૃથ્વીને પણ તેટલું જ નુકસાન થઈ રહ્યું છે પછી વધારે અ ગાડીઓ ચાલતી તી છે આપણે ગાડીઓનો તો વપરાશ તો કરવો જ જોઈએ પરંતુ ખુબ ઓછા માત્રામાં જ્યાં આપણે નજીકમાં ચાલી ને જઈ શકતા હોઈએ ત્યાં આપણે ચાલીને જવું અથવા સાયકલનો ઉપયોગ કરવો અ ને લાંબી મુસાફરી કરવા માટે તો ટ્રેન કે બસ એટલે કે પબ્લિક વાહનો નો વપરાશ કરવો જોઈએ જેથી વધારે પ્રદૂષણ ન થાય અને ટ્રાફિકમાં તો જોઈ જ છે આપણે જ્યારે ટ્રાફિકમાં હોય છે ત્યારે કેટલા ગાડીઓ પોતાનો હોન વગાડે છે જેના કારણે ધ્વનિ પ્રદુષણ થાય છે. તો તે પણ આપણે ન કરવું જોઈએ તો તે અટકશે તો ગાડી એમ તો આપણા જીવનમાં ખુબ ઘણું પરિવર્તન કે દરેક ઘરમાં એકને એક તો બાઈક હોય જ છે. કે નાનું મોટું કોઈ પણ કાર કે એવું વસ્તુ હોય જ છે તો તે હોવું ખૂબ જરૂરી છે જેનાથી આપણે કોઈ પણ નાની જગ્યાએ ફરી શકીએ તો તમે કંઈ આગળ જણ જણાવશો
હા મિત્ર તમે કીધું તેમ કે દરેક ઘરમાં કંઈક ને કઈક નાની મોટી વસ્તુ વાહન હોવું જરૂરી છે. જે આપણને કટોકટીના સમયમાં ખુબ જ મદદરૂપ થાય છે. જેમ કે તમે કીધું જ હતું કે એમ્બ્યુલન્સ એ ખૂબ જ ઝડપથી અને કટોકટી મદદમાં ખૂબ જ ઝડપથી આપણને મદદ કરે છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ગાડીઓ પણ આપત્તિના સમયમાં ખૂબ જ મહત્વની સાબિત થાય છે એમાં પણ એ ખુબ જ મહત્વનું છે. તો આપણે ગાડીના ફાયદા થોડા જા જાણી લેશું તો ગાડી એવી વસ્તુ છે જે આપણેડ આપણને ઝડપી મુસાફરી ફરી કરાવે છે અને સમય કરતા વહેલા પહોંચાડે છે સમય અને મહેનત ની પણ બચત થાય છે વેપારનો વિકાસ થાય છે પ્રવાસન સ્થળે સારો વિકાસ થાય છે રોજગારીની તકો ઊભી કરે છે. ઇમરજન્સીમાં જીવન બચાવવામાં મદદરૂપ બને છે. એમ જોવા જઈ તો ગાડીના ઘણા બધા ગેરફાયદા પણ છે. એહો થોડા જોઈ લઈએ. હવા અને ધ્વનિનું પ્રદુષણ પણ થાય છે, જે હવે પણ ગાડીનો અવાજ આવી રહ્યો છે. માર્ગ અકસ્માતો, ટ્રાફિક કી સમસ્યા પર્યાવરણ ને, નકારાત્મક અસર એમ ઘણા બધા એના ગેરફાયદા છે, તો મિત્ર, આપણે વાહન ચલાવતી વખતે ઘણી બધી ઘણા બધા નિયમોનું પાલન કરવું જોઈએ, જો કે હંમેશા ટ્ર નિયમોનું પાલન કરવું જોઈએ, સીટ બેલ્ટ તથા હેલ્મેટ પહેરવું, નશા ની હાલતમાં વાહન ન ચલાવવું. મોબાઈલ ફોન નો ઉપયોગ ન કરવો. નક્કી કરેલી ઝડપમાં વાહન ચલાવવું. એમ જોઈ તો મિત્રો, ગાડીને લગતું ઘણું બધું છે. પણ મિત્રો, હું અંતમાં એટલું જ કેહેવા માંગુ છું કે આજે ઇલેક્ટ્રિક ગાડી અને સોલર ઉર્જાથી ચાલતી ગાડીઓનો ઉપયોગ વધી રહ્યો છે. તે પ્રદૂષણ ઘટાડવાવામાં મદદરૂપ. બને છે, અને પર્યાવરણ માટે વધુ સારી એવી હ, તો. મિત્રો, આપણા જીવનને ગાડી એ ખુબ જ સરળ અને ઝડપી બનાવ્યું છે, તેથી ગાડીનો આપણે આનંદ પણ લેવો જોઈએ. તો મિત્ર, અહીં હું વિરામ લેવા માંગુ છું, તો તમે તમારે કિંમતી સમય આપ્યો, એના બદલ હું તે મારા આભાર માનું છું.
તમારો પણ ખુબ જ આભાર, કેમ કે તમારી આ ગાડીઓ વિશેથી જાણીને, મને ખુબ આનંદ થયો. અને ટ્રાફિક પાલન નો
હાલરી.